શી ક્રષ. હા હેલો.
હા જય શ્રી ક. હ થકસ.
બસ મેં મજામાં છ. તમે કેમ છો
હું પણ મજામાં છું મેં સાંભળ્યું કે તમારા ભાઈ ના લગ્ન છે.
બસ હમણાં નક્કી કરી્યા છે ભાઈ ના લગ્ન છે નવેમ્બર માં છે ચાર મહિના.
હ અચ્છા એના માટે જ હું ફોન. કર્યો કે મને સાંભળવામાં મળ્યું કે તમારા ભાઈ ના લગ્ન છે. તો હું તો ખુબ જ ખુશ થઈ. કે કે ચાલ. લગ્ન છે તો પૂછી લેવું ક્યારે છે આમ. તમ
હા થેન્ક યુ બસ આ ચાર પાંચ મહિના પછી નક્કી કર્યું છે નવેમ્બરમાં. આપણા થોડા દિવસ પેલા જ નાખી. કર્યું એના લવ મેરેજ છે.
અરે વા લવ મેરેજ છે તો તમારા માય ચાલે કે
અમારામાં અ અમારામાં નહી ચાલતું લવ મેરેજ પણ મારો ભાઈ માન તો નથી તો શું કર્યો પછી માનવા જ પડે આપ આપણા લોકો એ. એટલે મમ્મી પેલા માનતા નય હતા કે મેને કરાવું પછી માની ગયા એટલે અમે લોકો લોકો તો રાજસ્થાની છે તો અમારા નય ચાલો. પણ હમણાં માને કે એટલે શું કરીએ.
હા એજ તો મને આમ સાંભળવા મળ તું ચાલ હાલને પૂછી લેવ કારણ કે આમ નહી ચાલે ને આપડામાં
હા, પણ એ લોકો એટલા વરસથી એકબીજાને ઓળખતા હતા તો પછી શું કરીએ. જાને બીજા સાથે જબરજસ્તી લગ્ન કરાવી પછી લાઈફ ખરાબ થાય એના કરતા તો એને પસંદ છે એના જોડે જ રહી ને એ સારું ને.
હા, એ તો જ
છોકરી પણ સારી છે તો મતલબ બરાબર છે છોકરી પણ વ્યવસ્થિત છે એ બી બહાર જ રહે છે એટલે કેનેડા રહે છે.
અરે વાત તો તો તો તો ખૂબ જ સરસ છે ને. અને હું તો એજ કઉ જયા છોક છોકરાઓ રાજી હોય ત્યાં પરણાઈ દેવાના બરાબર.
હા એજ ને જબરદસ્તી કેમ કોને હા પછી બધાની લાઈફ ખરાબ થાય ને જબરદસ્તી લગ્ન કરાવીએ.
હમ, તો તમારા ઘરમાં તો હવે બધા લોકો એકદમ ઉત્સાહમાં હશે ને ભરપૂર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હશે. હાલો. હાલો. હાલો. હાલો. હાલો. હાલો.
હેલો.
હા.
હા, અવાજ નહી આવતો હતો.
હા એ જ એ જ. તો હું એ કેતી હતી કે તમારે ત્યાં તો મસ્ત હવે અ એકદમ ઉત્સાહ થી બધી જોરો જોરોથી તૈયારીયા ચાલુ થઈ ગઈ હશે ને.
હા બહુ બધા હમણાં બો એક્સાઇટેડ લગ્ન માટે કેમ કે મારા મતલબ ભાઈ મતલબ છોકરાઓમાં મતલબ મારા ભાઈના જ પેલા લગ્ન થતા છે એટલે એટલું બધું ઉત્સાહ છે બધાને કે ભાભી આવવાની ને એના મતલબ તૈયારી ચાલુ છે શોપિંગને બધું ચાલુ થઈ ગયું છે હમણાં તેજ. ભાભી માટે શું બનાવવાના જ્વેલરીને શું કપડા લેવાના બધું પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે કયું ડ્રેસ કોડ રાખવાના શું પહેરશું ને બધું
અચ્છા ચારે વાત એ તો ખુબ જ સરસ વાત છે અને લગ્ન તો આખા પરિવાર સાથે આનંદ અને ખુશીનો પ્રસંગ હોય છે ને તો શું શું તૈયારી ચાલી રહી છે શું શું ડ્રેસ ડ્રેશ કોડ રાખ્યો તમે.
હા અમારામાં તો છે અમારામાં હલ્દીનું ફંક્શન થાય છે, પાઠનું ફંક્શન થાય છે અને મહેંદી ને સંગીત ને એ જાન જાય એ દિવસે હલ્દી માં તો અમે છે ને ડ્રેસકોડ રાખીએ છીએ એટલે છોકરી લોકો બધી પર્પલ પેરસે ને મારો ભાઈ યલ્લો યા તો બ્લુ પહેરશે. ત પછી પાઠમાં તો અમારામાં પાઠ કરીને રસમ થાય છે. પાટ અમારામાં પેલી રસમ હોય લગન ના એટલે જ છોકરા ને પાટ પર બેસાડી ને મતલબ બેને તિલક કરે છે. એટલે મતલબ એમ એમ એમ માનવામાં જાય કે આજ થી એમના લગન ના પ્રસંગ ચાલુ થઈ ગયા છે એટલે પછી મેહેંદી નું ફંક્શન થાય. ખાલી શ ુની જરાક મંદી લગાવીને હાથ પર પછી જનો એનું ફંક્શન થાય છે છોક પંડિત પૂજા કરે છે છોકરાલ જે છે ને એની એની પૂજા કરાવે છે. પછી એ જ જાન જાય અમારામાં તો મોસ્ટલી જાન જાય ને તો એક રાત રો જ છે તો રાતને મલબ એને રાત જ લગન છે તો સાંજે જાન જશે પછી વરમાલા થશે પછી રાત ના લગન થશે એટલે બીજે દિવસે પછી એ લોકોની વિદાઈ થશે
અરે વા તમારે તો મ મા મોં ઘણા બધા પ્ર તંગો થાય છે તો અ તો તમારી મેમ મનોની યાદી અને મંડપ કેટિંગ એ બધું થઈ ગયું તમારે
ના ના હમણાં મલબ થોડા દિવસ પહેલા જ નક્કી કર્યું ને તો એટલે હમણાં વાત ચાલતી છે. કેમ કે હમણાં ફૂલ સિઝન હશે નવેમ્બરમાં તો બહુ એમ મતલબ એ લોકો રેટ બોલે છે ને બહુ બધું થતું છે. એટલે એ જ હમણાં વાત ચાલતી છે. બે ત્રણ જણ જોડે જોઈએ. હમણાં નક્કી કરવાનું છે કેટરિંગ નું અને. બધું મંડપ ને બધું નક્કી કરવાનું છે બે ચાર દિવસમાં નક્કી થઈ જશે. અમારે તો રાજસ્થાનમાં કરવાના લગન તો. હમ. એ જ. એટલા હમણા એમ તો ઘર ઘરમાં જ થવાના બધા. આવશે પણ કોઈ કોઈ. પહોચી ને એમ બહાર કરવાના છે. એના માટે મંડપ ને કેટરિંગ બધું મલ. જોતા જ છે હમણાં એક બે દિવસમાં બધું નક્કી કરી દેસું. અમારામાં તો સંગીત થાય ને તો છોકરા ને પણ. ઘોડા પર બેસાડે આખા ગામ છોક રા હોય કે છોકરી આખા ગામમાં વરઘોડો થાય એ લોકોને ઘોડા પર બેસાડે ને બધા ડીજે મતલબ ડીજે પર નાચેને બધા એમ નાચતા નાચતા વરઘોડો કાઢે અમારામાં ડીજે નાઈટમાં આવવું થાય. પછી ઘર ના અગાડી આવે ને પછી બધા સ્ટેજ ઉપર ડાન્સ કરે. પણ અમારામાં પેલા વરઘોડો કાઢે.
અરે, ભાઈ તો ખુબ સરસ
હા તમારામાં શું ફંક્શન હોય ના ચોક્કસ તમારે તો આવવાનું જ છે.
હા, ના ના એજ હું કે મારે જોવા જ છે રાજ સ્થાનના લગન કેવા હોય છે, તો હું એટલે જ ફોન કરીને તમને યાદ અપાવી દેઉં કે મને બોલાવજો આમ.
બસ તમને તમે બોલાવાની છે ને.
હા અમારા માં તો જો ને એજ હોય કે લગ્ન પેલા એ ગણેશ પૂજા કરે પછી મંદી ની રસમ હોય, સંગીત હોય અને ગરબા નો કાર્યક્રમ હોય એવું અમારા મ હોય છે. મહિલા મહેંદી માં તો મહિલા જ હોય છે બધી ગાયક. હ. તો ખાસ, અને સંગીત અને ગરબાથી આખું વાતાવરણ મસ્ત થઈ જાય.
હા એજ અમારામાં તો પડઢલો મતલબ છો જે છોકરા વાળા હોય ને એ છોકરી ના મતલબ છોકરી માટે, પડલો લઈને જાય ને પડલો કે એમાં બધું છોકરી માટે મતલબ દસ બાર ડ્રેસ હોય હેવી હેવી પછી જ્વેલરી હોય છે બાજુ અને મતલબ બંગડીને. ગળાનું હાર એ બધું છોકરી માટે લઈ જાય છે અમારામાં એ જ મેન હોય છે અમારામાં, એ સારી રીતે ડેકોરેટ કરે છે. ડે પરેડ પણ બહુ સારી રીતે કરે આજકાલ તો બધા નવા નવા રીતે ડેકોરેટ કરે છે. કેમ કે ત્યાં લોકો એજ જોય કે પડલો કે કેવું લાવું છે ને કેવી રીતે સજાવું છે એને. એટલે એને બહુ સારી રીતે ડેકોરેટ કરે અને બધ ધું બહુ વસ્તુ લઈ જાય જ્વેલરીને કપડાં અને બહુ બધું છોકરી માટે લઈ જાય છે.
અચ્છા અચ્છા તો એવું બધું થાય છે તમારામાં? અમારામાં તો, વરઘોડો લગન ના હા હા. અમારા માં તો લગ્ન ના દિવસે છે ને, ખાસ હોય છે બાકી બધું તો બધી નાની મોટી રસમો પીઠી ન એ બધું તો થતું જ હોય ગરબા નેને પછી વરઘોડો નીકળે એનો અને વર રાજા નું સ્વાગત કરવામાં આવે, ત્યારબાદ જયમાળ થાય કન્યાદાન થાય, હસ્તમેળાપ થાય અને મંગળ ફેરા ની વિધિ શોરૂુ થાય, એવું તમારામાં પણ એવું થતું હશેને.
હા અમારા પણ હા અમારામાં પણ એવું જ થાય છે. અમારામાં વરમાલા થાય પછી એ જ જ હસ્ત મીલાપને ફેરા થાય, અમારામાં પણ સાત ફેરા નહી થતા મારાર ખાલી ચાર ફેરા જ હોય છે. તમારા માં પણ ચાર ફેરા હોય?
હા. અમારામાં પણ ઓવા જોઈએ. હા
હા પર ખાલી ચાર પેર જ ફરે. સાત ફરા નહી હોય.
એવું કઈ કારણ.
ના કારણ તો અમને ભી નહી ખબર પડે ચાર પેલા જોઈ પેલા થી એવું જ છે.
હા મને પણ આવું નથી ખબર પણ મેં પણ સાંભળેલું. પેલા કે આમ કે બધા કે રાજસ્થાનીમાં મારે એક બીજી બેન પણ છે ને ઈતની જ છે, આમ કે કે એક રાજા હતા હવે ખબર રહી એ પોતાનું કે છે કે આપણને પણ કઈ ખબર નથી, એ આમ કે જે એક રાજા હ એ લગ્ન ના સમય યુદ્ધ શરુ થઈ ગયું એટલે એ ચાર ફેરા ખાઈ ને જ ભો થઈ ગયો. એટલે તે દિવસથી ચાર ફેરા જ ખવાય છે. લામાં હા. આવું આમ કે છે, અનેક પંડિત આમ કે છે કે જે જગા અદલ બદલ કરે ને તો કે એમાં ચાર ફેરા થઈ જાય. એ બધા નું જાત જાતનું આપણને
હા એ છે ને અમને તો કઈ ખબર નહ અમને તો ખબર છે કે ચાર ફેરા ફરે એટલે આપડણે ચાર ફેરા જ ફરીએે, અમારામાં પછી છાસવીટી ની બી રસમ હોય છે એમ લગ્ન થાય ને પછી બધા જે છોકરા છોકરી હોય એ બ મંદિરમાં દર્શન કરે પછી દર્શન કરીને પાછા આવે એટલે છાસવીઢ ની રસમ હોય છે એક મતલબ છાસ માં વીટી ફેંકે પછી છોકરા છોકરી બંને એવું પ જેવી પેલા વીટી કાઢે એ પછી વિનર બને એવી બધી રસમ હોય છે એટલે મતલબ એન્જોય કરે જ આવે નાના નાના રસમ હોય કે હા એ રીતે એન્જોય કરે છે તમારામાં પણ હોતી જ હશે આ રસમ
હા હા અમારામાં પણ હોય જ છે પણ મને છે ને સૌથી ઇમોશનલ એજ લાગે છે જે જયારે વિદાય થાય ને એઈ મને થોડું લાગણી ભર્યું થ જાય મારું એટલે એ મને થોડું ઓછું ગમે એમાં ઠીક છે આપડે દાંપત્યને સારા આશીર્વાદ આપીએ
તડીમાં તો બ બધાને રડવા આવી જાય એટલે શું કર્ય
હા અને હમ
હા એ વિદાયમાં બહુ ઇમોશનલ થઈ જાય બધા
હા એજ તો ને અમારા સાત ફેરા ફરે એ બધા ફેરાનું પોતપોતાનું મહત્ત્વ પંડિત સમજાવે છે તો એ મને બહ ગમે છે
હા બધા એ પંડિત લોકો બધું એક એક ફેરા ન મતલબ બતાવે શું વચન છે. એમાં આપણને સારું લાગે. સાંભળવામાં પણ. લગ્ન માં તો બહુ મજા આવે છે બધા કઝિન ભેળ. ભેગા થાય એ બધી. ફેમિલી મળે કેટલી મજા આવે છે. તો વેઇટ જ કરતી છું ક્યારે મતલબ લગ્ન આવે ને. બધ એન્જોય કરું હમણાંથી ડાન્સ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે અમે તો.
હા ખરેખર તમે મને પણ હા એજજ હું કેવું એજ કેવું. કે મારે તમારા લગ્નમાં આવું છે. એટલે તમે મને કો છે ને બધા ડ્રેસ. કોડ બતાાડી દેજો હલ્દી મંદી ને. ગરબા ના અને બધા જ હું પણ એ જ હિસાબથી પહેરીને આવીશ.
હા હા ઠીક છે ચાલો મળીએ પછી હા હા રાધે રાધે. હા.